ઓ હલો અવાજ આવે છે મારો? તો આજે આપડે. ખેતી વિશે ખેતી ખેતી ઉપર આપડે વાત કરીય છીએ.
ઓકે ઓકે.
એટલે જમીનમાં પાક ઉગાળીને અનાજ ફળ શાકભાજી કઠોળ જેવી કૃષિ પેદશો નું ઉત્પાદન કરવાની પ્રક્રિયા છે. ખેતી એ ભારત ન મુખ્ય વ્યવસાય છે. એટલે અને દેશની વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર પણ છે. આપણા દેશ ની મોટી વસ્તી ખેતી ખેતી પર અને ખેતી પર વ્યવાય વ્યવસાય ઉપ નિર્ભર કરે છે ખેતી દ્વારા આપણે ઘઉં ચોખા બાજરી વગેરે આપણે બધી શાકભાજીઓ શાકભાજીઓ અને ફળો નું ઉત્પાદન કરી શકીએ છીએ. આ પેદાશો આપણા રોજિંદા જીવન માટે ખુબ જ જરૂરી હોય છે ખેતી માત્ર ખોરાક જ નથી. પરંતુ ઘણા ઉદ્યોગોને પણ કાચો માલ પૂરો પાડે છે. તેથી ખેતી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. પેલાના સમયમાં કેવું હતું કે ખેતી નવી ટેકનોલોજી નો ઉપયોગ વધ્યો ટ્રક્ટર, હાર્વેસ્ટર, ટપક સિં ચાઈ જેવી બધી સુવિધાઓ થઈ અને રાસાયણિક ખા તરો તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ નો ઉપયોગ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થયો. વરસાદ ઉપરાંત નહેરો, કુવાઓ, બોરવેર, તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ખેડૂત ક્યારે નિય અનિયમિત વરસાદ પર જીવ તો પાક ઓછા ભાવ અને વધતા ખર્ચા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખેડૂતોને હું ખેડૂતોને આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. અન તેથી ખેડૂતોને અન્નદાતા કેહ આવે આજે જૈવિક ખેતી ખેતી કુદરતી ખેતી અને પાણી બચાવ બચાવતી ખેતી પદ્ધતિનું મહ મહત્વ વધ્યું છે. પણ આવી પદ્ધતિઓ પર્યાવરણનું રક્ષણ કરે છે અને જમીનની ફળદ્રુપતા જળાય રાખે છે. ખેતી આપણા જીવનનો આધાર છે તે દેશને આર્થિક પ્રગતિ, રોજગાર, અને ખાદ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી આપણે ખેડૂતોને સન્માન કરવો જોઈએ અને ખેતીના વિકાસ માટે નવી ટેકનોલોજી તથા કુદરતી સંશોધન જેવી યોગ્ય ઉપ નો ઉપયોગ કરવો જોઈએ. તો તમે ખેતી વિશે શું કહીશો? હલો. હલો મારો અવાજ આવે છે તમને? હલો?
હા હા આવે છે આવે છે. આવે છે મારો અવાજ? ઓકે. તો હા એટલે તમારી વાત હું સમત છું આ તમે જે ઘણા સારા પોઈન્ટ એવા કીધા છે છું. હું પણ થોડા મારા વિચારો રજૂ કરવા માગુ છું. હું મારા મૂળ પૈસાથી હું છું ને સફરજન ની ખેતી કરું છું અમે બીજી ઘણી ખેતી પણ ટ્રાય કરી છે પણ સફરજની ખેતીમાં વધારે ફાવી ગયું છે. એટલે છે અમે સફરજની જ ખેતી કરીએ છે એ તો તેના વિશે થોડું જણાવું છું કેવી રીતે કરીએ છીએ અમે.
હ.
સફરજની ખેતી મોટા મારે સૌથી પેલા ઠંડા હવામાન ની જરૂર છે. લાઈક તમે ગરમીના ઉનાળામાં કે ગરમ પડતા વિસ્તાર હોય જે હવામાન ગરમ હોય તે એરિયામાં તમે ના કરી શકો એને ઠંડુ વાતાવરણ જોઈએ છે. જેમ કે આપણા ભારતમાં હિમાચલ છે, જમ્મુ કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, એ બધા એરિયા એવા છે જ્યાં હવામાન ઠંડુ રહે છે તો એ જમીન સફરજન ના ખેતી માટે ખુબ જ અનુકૂળ આવે છે. જેથી ખેડૂત સૌ પ્રથમ
જમીનને સારી રીતે તૈયાર કરે છે. જમીનને સારી રીતે તૈયાર કરવી એ ખૂબ જ એક અગત્યનો મહત્વનો પા અ
પગલું છે જે આપણા સફરજનની ખેતીમાં ખુબ જ નિર્ભર છે, અને ઉચ્ચ ગુણવત્તા વાળા સફરજન ના છોડ લાવા પડે અને તે આપણે ઘણી જગ્યાઓથી મંગાવી શકીએ છીએ નર્સરી માંથીને એવા ઉપલબ્ધ થઈ જાય છે, તો એ છોડ મંગાવવામાં આવે છે, અને પછી
હ સફરજનની છોડને ત્રણ થી ચાર પાચ વર્ષ લાગે છે, જે ડિપેન્ડ કરે છે, હવામાન કેવું છે, જમીન કેવી છે, અને તમે કઈ રીતે કાળજી લો છું, ઓલમોસ્ટ એ ચાર થી પાંચ વર્ષના ગાડે તમને ફળ આ તો ચાલુ થઈ જાય છે, સફરજનનું ઇન્વેસ્ટમેન્ટ મોડું છે ને લાંબા ગાળે એનું ફળ જોવા મળે છે, આપડે ધીરજ રાખવાની ખુબ જ જરૂર છે આ આ ખેતીમાં છોડના સારા વિકાસ માટે એક ખૂબ જ અગત્યની અગત્ય છે કે આપણે નિયમિત રીતે સિંચાઈ પાણી ખાતર એની સર એની કાળજી રાખીએ અને જે નકામો આજુબાજુ કચરો હોય છે એને આપડે કાપી લઈએ કારણ કે એ ખુબ જ નુકસાન કરે છે, અને
એ સફરજ ના છોડનુ ખુબ જ સારું કીધું જે પ્રકાશ અને હવા સારી રીતે પહોંચે એ માટેનું આપણે ખુબ જ સારું ધ્યાન રાખવું પડે છે.
અને જયારે વરસાદ થ્રુ આપડે પ્લાન્ટ રોપીએ છીએ અને થોડા સમય વર્ષાઋતુ આવે ત્યારે સફાજનના ઝાડ પર સુંદર સુંદર મજાના સફેદ અને ગુલાબી રંગના ફૂલો આવી જાય છે. જે નિશાની છે એ હવે ફળ આવશે થોડા સમયમાં તો એ જયારે ગાળો આવે છે, ને ત્યારે ફૂલ ખુબ જ જ્યારે ફૂલ એ આપડે ત્યારે ખુબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એ ફૂલે જ છ જે આપણને તો આગળ જતા ફળ આપશે અને
આ એજ એ મેન ટાઈમ ગાડો છે, જ્યાં અમે ખુબ જ ધ્યાન રાખી એ છીએ સફરજનનો એના સોડ નુ ખુબ જ કાળજી લે પડે છે.
અને આજકાલ ના ઘણા ખેડૂતો ડ્રોન છે, સેન્સર છે, અને હવામાન માહિતી આપતી મોબાઈલ એપ તે બધા સેન્સર હોય છે, બધા ડિવાઈસ હોય છે, અમે ખુબ જ બધા જ અમે ખૂબ જ અમે સારી રીતે યુઝ કરીએ છીએ કારણ કે એમ આપણા પૂરતે એટલું એક્યુરેટ આપણે કહી ના શકીએ કે હવામાં કેટલું ભેજ છે ઠંડક છે. એના માટે આપણે આધુનિક રીત અપનાવવા જ પડશે ને તો એનાથી છોડને ખુબ જ નુકસાન થઈ શકે છે તો એ વાતની ખુબ જ
મ
ટેમ્પરેચરને બધું અથવા એ ખુબ જ નુકસાન કરે છે પાકને અને જ્યારે સબજનું સંપૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે હવે શું કરવું? હવે આપણે એને કાળજીપૂર્વક ખુબ જ સારી રીતે એને સફરજના હાથ વ તોડી લેવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ રંગ અને ગુણવત્તા પ્રમાણે એનું વર્ગીકરણ ખરીદા એ અલગ અલગ કેટેગરી બનાવવામાં આવે છે અલગ અલગ જગ્યા સપ્લાય થઈ શકે છે. અને એને પછી સીધું ટ્રાન્સપોટ કરવામાં આવે છે કોલ્ડ સ્ટરેજમાં જ્યાં એ ખૂબ જ સારી રી હતી.
સ્ટોર કરવામાં આવે છે અને એને પછી ડિસ્ટ્રીબ્યુટ- - કરવામાં આવે છે લોકલ એરિયામાં બજારોમાં માર્કેટમાં જે જે લોકો ખાતા હોય તે- - જગ્યા મોકલવામાં આવે છે આ રીતે- - વર્ષોની મહેનત યોગ્ય સંભળ અને આધુનિક ટેકનોલોજી ના ઉપયોગથી આપણે- - નાનું સફરજનને આપણી ઘરની- - થાળી સુધી પહોંચાવી શકીએ છીએ અને- - ઘણી મહેનત છે પણ સારી અને કાળજી પૂર્વક કરીએ તો સારો ફળ પણ મળે છે. અને- - કિંમત તો તમને ખબર જ હશે કે ખુબ જ સારું પ્રોફિટ- - પણ છે આમાં પણ આપડે મહેનત વધ વધુ કરવી પડે છે. સો તમારા પાકને તમે કઈ રીતે માર્કેટ લઈ જઓ છો કઈ રીતે પહોંચાડો છો તમારે- - કેવું છે પ્રોફિટ નુ?
અમ- - અમારા પાકની વાત કરી તો અમે પણ પેલા ભીડા- - રૂપિયા હતા એમાં અમે- - પેલા ભીના ના છોડ લાવ્યા પછી જે અમે પારી બનાવી હતી એ પારી- - પાણીમાં અમે એક એક કરીને તેમાં રોપ્યા પછી ર- - રોપિયા પછી જે અમે પેલા પાણી સાટ્યું પાણી સાટ્યું પછી જે આજુબાજુનો કચરો- - તે અમે પેલા આજુબાજુ જે કચરો હતો તે અમે ઉખાડીને- - કાઢી નાખ્યું પછી અમે ક- - બ તો પણ પાછો કચરો પાછો ઊંઘી નીકળ્યો હતો. એટલે અમે કચરા મારવાની દવા દવા લી- - હતી કચરામાં દવા લખવાથી પછી બધો કચરો નીકળી ગયો હતો પછી અમને- - પાણી મૂકવામાં તકલીફ પડતી હતી અને- - ઘણા ઘણા દિવસ પછી પાણી મૂકવામાં આવતું હતું એટલા અમે પછી- - ટ ટપ આ- - ટપક સિંચાઈ પદ્ધતિ પછી અમેથી- - આમાં વપરી રહી પછી અમણા જે- - ભીના ના છોડ પણ સારા થયા અને ભીડા પણ- - સારા લાગ્યા સારા લાગ્યા અમે- - ત્યાંથી ભીંડા તોડ્યા- - એ પાક પણ સારો થયો પછી બીજા પાકની વાત કરું તો અમે- - વષે ભાત રોપ્યું હતું. જેમાં પેલા અમે પેલા ભાત લખ્યું હતું જે ભાત નાલું થયું અને પછી- - અમે ત્રણ- - ત્રણ ચાર વીઘા કેડા ખેડાવ્યા અને તેમાં કાદો ઉર્યો- - પછી અમે તે- - તેમાં પછી ભાત આગે આગે રોપ્યું એ- - ભદ રોપયો અને પછી તેમાં ઘણું ખાતર લખ્યું- - પછી બધા પ્રકારની દવાઓ લખી અને કચરા મારવાની દવાઓ લખી પછી એને મોટા કરતા મને- - ઘણો બધો ખર્ચો થઈ ગયો હતો એટલે પછી અમે જેટલું થાય તેટલું અમે કર્યું- - પછી ભાત પણ સારું નીકળ્યું હતું અને આવું ભાત અમે- - પહેલી વાર જ એટલું થયું હતું આ વર્ષે તો અમે આવું ભત- - પણ નથી રોપ્યું કેમ કે હવે તો વરસાદ પણ નથી આવતો એટલે- - ભાત રોપવાનું પણ અમે તો બંધ કરી દીધું કેમકે જે એની મજૂરી જે મોઘી પ- - તે છે એના કરતા આપડણે વેચાતું ભાત લઈ લઈ તે સારું પડે છે.
હા બરાબર છે અમારે પણ ઘણી વાર એવું જ થાય છે સફરજન ના અલાવા- - અમે બધી વસ્તુ ખરીદી જ લઈએ છ છે કારણ કે તે વધુ સસ્તું પડે છે. લાઈક વરસાદ ની વરસાદ ની પણ ગેરંટી લઈ શકાય એવું નથી. કોઈ વાર વધારે વરસાદ પડે છે ઓછો પડે છે. તેના લીધે ઇવેન્ચ્યુઅલી આપણને જ ઘણું નુકસાન થઈ શકે છે આપણા પાક ને અને જે આખા વર્ષની મહેનત પાણીમાં જાય છે. તો હા કોઈ વાર આવું રીતે બહારથી લઈ લીધે તો સારું. તો પણ એ વાત બી છે કે વધારેને નુકસાન થતું હોય તો પછી વસ્તુ પણ ભાવ ઘણો વધી જાય છે. પણ હાથમાં હોય હાથમાં પૈસા હોય તોજ આપણે એવી રીતે કરી શકીએ છીએ.
સારું સારું તો મળી હવે બીજી વાર આપણેે મળીશું ત્યારે તે પાસે કોય નવા ટોપિક પર વાત કરીશું.
ઓકે ચાલુ તો મળીએ તમારી સાથે વાત કરીને ખુબ જ સારું લાગ્યું. તો ચાલ મળ્યે બાય.